હલો જય શી
એમ છો?
મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં છું ઘરે બધું બરાબર
હા હા બધું જ બરાબર ચાલે છે મેં વિચાર્યું કે કઈક નાના એવા ટોપિક પર આજે તમારી સા કઈક ચર્ચા વિચારણા કરું ઘણો સમય થઈ ગયો આપણને વાત કરેલા એટલા માટે.
હા તો ચાલ આજે આપડ થોડુંક મેકઅપ પર ચર્ચા કરીએ જે આપડ છોકરીઓને ઘણું ગમે છે.
સાચી વાત છે તો તમારી અને મેં તો જોય તું થોડા દિવસો પહેલા તને એક પ્રસંગમાં મળ્યા હતા તે તમે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.
હા થેન્ક યુ આજે મતલબ ત્યારે થોડો મેં મેકઅપ કર્યો હતો એટલે.
સાચી જ બહુ નેચરલ લાગી રહ્યાત શું તમે રોજ મેકઅપ કરો છો?
નઈ નહી મેં રોજ મેકઅપ નથી કરતી મોસ્ટલી સ્પેશિયલ ઓકેશન કે આઉટિંગ હોય ત્યારે જ કરું છું.
તો મેકઅપ શા માટે ગમે છે.
મને લાગે છે કે મેકઅપ સેલ્ફ કોન્ફિડન્સ વધારવામાં મદદ કરે છે.
હા ઘણા લોકો માટે એ કોન્ફિડન્સ બુસ્ટર હોય છે.
હા તમે મેકઅપ કરો છો?
હું ક્યારેક ક્યારેક અ વેરી લાઈટ મેકઅપ કરશું જેમકે કાજલ લિપબામ સનસ્ક્રીન બસ હેડસેટ.
એ તો ડેલી રૂટીન માટે પરફેક્ટ છે મારા હિસાબે.
એ વાત તો ખરી મેકઅપ ના મુખ્ય પ્રોડક્ટ્ કયા છે તમે જણાવી શકો મને?
હા મેકઅપ ન મુખ્ય પ્રોડક્ટ છે ફાઉન્ડેશન કન્સીલર કોમ્પેક્ટ પઉડર બ્લશ આઈ શેડો આઈ લઇનર મસ્કારા લિપ બામ પ્રાઈમર આ બધી વસ્તુ અ મેકઅપનો મુખ્ય એ છે, પ્રોડક્ટ છે.
અરે વાહ તમને તો બધું જ ખબર છે.
હા યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પરથી શીખ્યું છે.
હા આજ કલ તો ટુટોરિયલ્સથી બધું શીખી શકાય છે.
હા તમે ફાઉન્ડેશન કેવી રીતે ચૂઝ કરો છો.
ફાઉન્ડેશન ચૂઝ કરવાનો એક તરીકો છે, જેમ કે એને આપણે સ્કીિન ટોન પ્રમાણે ચૂઝ કરી શકીએ શેડ હોય તો ખુબ જ ખરાબ લાગે અને એજ વસ્તુ જો આપણે સરખી રીતે ચૂઝ કરેલું હોય તો એકદમ આપણા પર બરાબર સૂટ થાય છે, એ છે.
હા સાચું કહ્યું અને એસ્કીિન ટાઈપ પણ ધ્યાનમાં લેવું પડે ઓ આપણી સ્કીિન ઓઈલી છે, ડ્રાય છે, કે બેવું કોમ્બિનેશન છે.
સાચું કયું તમે એકદમ બરાબર વાત છે, આ તો એને તો ધ્યાનમાં રાખીને જ ચૂઝ કરવું જોઈએ.
હા તને નેચરલ લુક ગમે છે, કે હેવી મેકઅપ.
નેચરલ લુક વધારે સારો લાગે મારા ખ્યાલથી.
હા મને પણ ઓવરમેકઅપ થોડો આર્ટિફિશિયલ લાગે છે.
સાચી વાત છે, પણ અમુક વાર કોઈ પાર્ટી હોય કોઈ વેડિંગ હોય ત્યારે હેવી મેકઅપ આપણા સ્કીિન ટોન પ્રમાણે સારો લાગે છે, જો આપણા સ્કીિન પર એ સૂટ થતું હોય તો જ
હા સાચું પ્રમાણે આપડે આપડો રૂપ બદલવો પડે છે.
સાચી વાત છે, મને એક વાત જણાવો
સ્કીિન કેર સ્કીિનને હેલ્ધી બનાવે છે, જ્યારે મેકઅપ ઇમ્પ્રુવ કરે છે, એટલે સ્કીિનકેર પહેલા અને મેકઅપ પછી એમ.
બરાબર હવે ખબર પડી મને મેકઅપ લગાડતા પેલા શું કરવું જોઈએ આપણેે તમે મને જણાવી શકો થોડું આ વિષય પર
હા મેકઅપ લગાવવા પહેલા આપણેે ફેસને ક્લીન કરવું ફેસ ક્લીન થઈ જાય પછી મોશચરાઈઝર લગાવવો મોઈશચરાઈઝર લગાઈ જાય પછી પ્રઇમર લગાવો આ સ્ટેપ્સ ફોલો કરવાથી મેકઅપ એકદમ સ્મૂથ લાગે છે.
બરાબર હવે ખ્યાલ આવ્યો મને અને મને બીજી એક વાત જણાવો કે મેકઅપ રિમૂવ કરવો પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, ને કેમ કે અમુક લોકોને મેં જોયું છે, કે ક્યાંક બાાર આવે પછી એમ જ સઈ જાય છે, મેકઅપ
હા મેકઅપ રિમૂવ કરવું ખૂબ જરૂરી છે, નહી તો સ્કીિન ડેમેજ થઈ જાય છે, આપડી
હું તો મિસેલર વોટર વાપરું છું. શું મેકઅપ રીમો કરવા માટે
હું ક્લન્ઝિંગ બામ વાપરું છું, બંને બહુ સારા પ્રોડક્ટ છે.
બરાબર તમે લિપસ્ટિકમાં કયો કલર ગમે છે કારણ કે બ બધાની અલગ અલગ ચોઈસ હોય છે. લિપસ્ટિક માં
હા મને અને રેડ આ બહ મને ગમે છે.
રેડ એકદમ ક્લાસિક છે, મેકઅપમાં હાઈજીન પણ મહત્વનું છે, મારા ખ્યાલથી બરાબર કહું ને મેં
હા સાચું કય્યું તમે મેકઅપમાં હાઈજીન પણ મહત્વનું છે બ્રશસ એકને અગર આપણે આપણો જે બ્રશ હોય તે ગંધો હોય અને આપણે એને આપણા સ્કીન પર લગાવીએ. તો આપણને પણ થઈ શકે છે.
અ બરાબર હવે સમજાયો શું મેકઅપ આપણે સ્કીિન માટે હાર્મફુલ પણ છે.
અ એટ જો ક્વોલિટી પ્રોડક્ટ યુઝ કરીએ તો હાર્મફુલ તો નથી બટ ગમે તેવા પ્રોડક્ટ યુઝ કરીએ તો હાર્મફુલ બની શકે છે, એટલે ટ્રસ્ટેડ બ્રેન્ડ પરથી તમે પ્રોડક્ટ લો. અને યુઝ કરો મેકઅપ કોઈ બી દિવસ લોકલ બ્રેન્ડસ નું ના લેવું જોઈએ.
બરાબર કહ્યું અને એની સાથે સાથે શું આપણેે એક્સપાયર ડેટ પણ ચેક કરવી જોઈએ બરાબર ને
હા એ તો ઘણા લોકો ઈગ્નોર કરતા હોય છે, કે એક્સપાયરી ડેટ ચેક જ ના કરવી અને એમ જ મોડા પર લગાવી દેવો પણ આપણે મેકઅપ લગાવવા પેલા બધી વસ્તુ એની ચેક કરી લેવા જોઈએ કે આ મેકઅપ કે કેટલા ટાઈમ સુધી ચાલશે અને અગર નહી ચાલે તો આપણે એને ફેંકી દેવું જોઈએ.
બરાબર શું. તો શું એવરી ડે રોજે રોજ મેકઅપ કરવો જરૂરી છે. એ રિકમન્ડેડ કરે છે.
અ નહી સ્કીિનને બ્રીથ કરવા અ કરવાની તક આપવી જોઈએ નેચરલ બ્યુટી વધુ ઇમ્પોર્ટન્ટ છે
બરાબર નેચરલ બ્યુ બ્યુટી તો ઓલવેઝ ઇમ્પોર્ટન્ટ છે અને મેકઅપ તો ખાલી એન્હાન્સમેન્ટ માટે છે બરાબર કયું ને
હા સાચું કહ્યું સોસાયટીમાં ઘણા લોકો મેકઅપને જજ કરે છે
હા પણ દરેકની જોઓને પોતપોતાની ચોઈસ હોય છે મેકઅપ કોન્ફિડન્સ માટે હોય છે શો ઓફ માટે નહીં એ લોકો સમજતા નથી અમ અમુક વખત અને એ બેઝીસ પર જ જજ કરી બેસે છે.
હા સાચું કયું તમે વોઈસ પણ મે અપ યુઝ કરે છે ને
આજ કલ તો ગ્રોમિંગ માટે પણ મેકઅપ એ લોકો યુઝ કરે છે
હા ફ્યુચરમાં મેકઅપ ટ્રેન્ડ કેવી રહેશે ત અંદાજો છે તમને કઈ
મને લાગે છે કે ક્લીન બ્યુટી માટે અને ઓર્ગેનિક પ્રોડક્ટ વધાર વધ ક્લીન બ્યુટી અને ઓર્ગેનિક પ્રોડક્ટ વધશે તમાર શું કેવું
મને પણ એવું જ લાગે છે તમે મેકઅપ આર્ટિસ્ટ બનવા માંગો છો
હા મને થોડો ઘણો ઇન્ટરેસ્ટ તો છે
હા તો તમે ડેફિનેટલી સફળ થશો
હા એવા એક બીજી વસ્તુ પણ છે કે મેકઅપ એ કોઈ માસ્ક નથી એક આર્ટ છે એક કલા છે જે બધા પાસે નથી હોતી સાચી ક ઇ સાચી વાત કહી ને પણ મેકઅપ કરવો બધા ને ગમે છે
સાચું કહ્યું તમે એટલે જ આપણે મેકઅપને જ આપણેે કોઈને જજ નહી કરવું જોઈએ કે ઈ વગર મેકઅપ લગાવી રહી છે તો એવું નથી કે એ ખરાબ છે એને ગમે છે તો એ લગાવે છે
એકદમ સાચી વાત કહી તમને.. તમે મેકઅપ માટે અરણ કેટલો સમય લો છો
મેં મેકઅપ માટે છે ને લગભગ એક દોઢ કલાક જેટલો મારો નીકળી જાય છે બધી વસ્તુ કરતા કરતા કારણ કે આપણેે જે આઉટફિટ પહેર્યું હોય તેના મેચિંગના આઈ શેડો જોવા વા પછી આપણું બેઝ જે છે તે બરાબર હોય ના હોય આઈ લડર લગાવવાનું મસ્કારા લિપસ્ટિક લગાવવાની બધું શોધવાનું કયા કયા કલર ન કોમ્બિનેશન શું છે તો ટાઈમ લાગી જાય છે એટલે મારો એક દોઢ કલાક તો પાક્કો જ હોય છે
અરે વાહ આટલું જ િટેલ મા સારું કેહેવાય આતો અને બ્લેન્ડિંગમાં પણ સમય જતો જશે બરાબર ને બીજી વાત કહો મને કે બિગિનર્સ માટે મેકઅપ શીખ શું મુશ્કેલ છે
શરૂઆતમાં થોડો મુશ્કેલ લાગે છે પણ પ્રેક્ટિસ થી ઈઝી બની જાય છે યુટ્યુબ પર ટુટોરિયલ્સ હોય તે જોવ હમણાં તો સોશિયલ મીડિયા પર નાના નાના રીલ્સ પણ નીકળેલા હોય તે જોઈને આપણે શીખી શકીએ શ કાય છે
હા મારા ખ્યાલથી સ્ટેપ બાય સ્ટેપ આપણે આ વસ્તુ શીખીએ તો ઘણી હેલ્પફુલ રહે અને આપણે એને પ્રોપરલી શીખી શીખી શકીએ છે કારણ કે મેકઅપ એવી વસ્તુ છે જે આપણે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ જ શીખવી પડે બરાબર ને
હા તમે સાચી વાત કહી તો ચાલો પછી આપડે એક દિવસ મળીને અ એ મેકઅપ મેકઅપ કરશું એકબીજાનો ને પોતપોતાની કમી હશે.. તે તે આપડણે કરશું.
ચોક્કસ પ્રમાણ ચોક્કસ મને પણ ઘણું જાણવા મળ્યું તમ તમાર તમારી સાથે આ વિષય પર ચર્ચા કરીને અમુક વસ્તુ તો મને ખબર પણ નથી ધન્યવાદ તમારો પણ ચાલો
હા ચ ચાલો બાય-બાય